શ્રી કૃષ્ણ.
વિજય કૃષ્ણ અનેય શ
હલો.
હેલો.
રાધે રાધે.
અ રલેે
થોડા જર છે આ બોલો રો અવાજ બિલકુલ નહી આવે છે આપડી.
જોરશે બોલો ક છે.
તમે ક્યાં અરે તુમે ક્યાં છો ભી?
દુકાન તે છુંઉ.
સારું છે, તમારું નામ શું બતાયુ છે? હેલો. હલો.
હા.
હ તમારો નામ શું બતાવવે છે?
રસકા જઈ. આયુષ છે, આયુષ.
એ બડું પ્યારું નામ છે અ આપ.
અરે વાહ.
ઓર તમે શું જ કરો છો પઢાઈ હોગી છે કે બાકી છે?
પેટીએમ પર
થોડા જોર સે બોલો બાથી આવવા નહી આવે છે.
હલો.
હા, ઓર. નાસ્તા વાસ્તા કરી છે કે નહી? નાસ્તા હ સોવ કર્યો છે?
તમે ચાય
બસ ચાઈ લઈ ક્યા?
ટ્રાઈમ બેેડ.
બ સારું છે કો. ઓર તમારા ઘરમાં સબ સારું છે?
એકદમ કમ સારું છે.
હા.
હા.
ઓર તમારો વયરો કાઈ નામ છે?
ના ભાઈ કે નામ હય છે પિયુષ છે.
હે ઓરે, પિયુસ ઓર આયુષ. દોનારો તો ઘણો પ્યારો નામ છે. સારું બોલું છે. હ દુકાન ફે એકેલા છે કે?
હા એકલાય જ છે.
હે ઓરે મજા આયા છે.
ખૂબ મજા આવેે છે.
હ
હા હા હા હાછી.
સારું બોલો છે મજા તો આવી જ છે. અચ્છા, પાપા કહે ગયા છે?
બ દૂધ ભરમાં ગયા છે.
હા.
હા.
હા, મમ્મી ઘરે જ થઈ ગયા?
મમ્મી ઘરે છે.
હ દુકાન પણ ની આવે છે કા?
હવ છું તો મમ્મી ની આવે છે.
હા તો સારું પડે ન કરની ચા કે?
પઢાઈ કરની છે પર ઘરવાળા ન દેખ એ સબ છે. ઘરે ઘરે વળા કામ કર પે જાને છે કામ કરનો પડે છે.
અરે કામ તો બાદ મે હોવે છે રે અભી તો પઢાઈ કા ટાઈમ છે મેં બોલું ફોન કર કેય. એતો ગલત બાત છે, એ સારું બોલું.
એકદમ સારું સારું.
મજા આ ગયા છે આજ તો વાત કર મે આઈ. હમ.